હ
મજામાં જયસી કૃષ્ણ કેમ છો તમે
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં. કેવું ચાલે છે?
બસ સારું ચાલે છે ભણવાનું હમ. તમારે વહુ દીકરો મજામાં?
હમ બધા જ મજામાં. શું કર્યું આજે સવારે?
આજે હવે સવારે મેં તો ઉઠી ગી ને પછી ગઈતી મંદિર મંદિર થી આઇ એટલે રોટલીઓ વણી.
આજે આજે જંગ જમવાનું બનાયું એક એકાદશી હતી તો ફરાળ નહીં બનાયું?
ફરાળ મમ્મીએ બનાયું ને મેં સાદું ભોજન બનાયું તું.
અમારે બી એવું જ હતું બે જણને એકાદશી હતી અને બે જણને એ હતું.
અચ્છા અચ્છા બરાબર. પછી હવે આજે થી બેનની જોડે વાત કરી એટલે એની જોડે ચા પાંચ ફોન કર્યો એટલે પત્યું છે એનું થોડું ઘણું આજે ચાલુ થયું. અને પછી ગ્રુપમાં મેસેજ જોયું તો તમારું ચાલુ થયું એટલે તમને ફોન કરી. ને સવારે ફોન મમ્મીને કર્યો. એટલે હવે જોઈએ કેવી રીત ના આગળ આમાં પાછું બાર મિનિટ થાય એટલે પોતે જ કોલ કપાઈ જાય છે ને જાતે?
અચ્છા હા હા હું તો પહેલી વાર જ જોઈન થઈ છું એટલે મને એટલું બધું આઈડિયા નથ થી એમ.
હા એ બી બરાબર વાત તમારી. મારે એકચુલી આ કી એ જોઈન્ટ કર્યા ને તો પછી એમના જોડે પેલો ફોન કર્યો તો ને ત્યારે ખબર પડી કે જાતે જ કોલ કપાઈ જાય છે. દસેક મિનિટ જેવી વાત થાય ને એટલે કપાઈ જાય. પછી ફરીથી કરવું પડે એવું.
કેમ છે તમારા કાકી મજામાં છે?
હોવ કાકી ભી મજામાં છે.
હમ હમ હમ બીજું અત્યારે સા ચાલે છે બધું સેલ જેવું ખરીદી કરી આવ્યા?
ના હવે બસ જવાનું છે, રક્ષાબંધન માટેના કપડા લઈશું. અને બજારમાં ફરી આઈશું અને થોડો ઘણો નાસ્તો કરીશું. હા બસ હવે બે ચાર ફોન પતશે એટલે જઈશું.
બજારમાં જાઓ એટલે નાસ્તો કરી જ આવાનું એવું?
હા હવે એતો હવે આપડે ખાલી હાથ તો આઈએે જ ના ને કોઈ બી હોય એટલે બજાર માંથી
શોપિંગ બી કરી આવવાની ને નાસ્તો બી કરી આવવાનું એવું છ
હોવ હવે તો હવે જોઈએ ક્યાં સારું છે કલેક્શન ત્યાં હવે બસ કરીને જોઈ આઈશું હોવ ત્યાં હમણાં જ
શું છે તમારી પસંદગીદા વેરાયટી, વાનગી?
વાનગીમાં તો મને તો ખીચડી જ
ખઈ આઓ.
તમે તો એક તો બધા લેડીઝની ફેવરેટ એક જ વસ્તુ હોય ને પાણીપુરી જ બધાને ગમે એટલે પાણીપૂરી ખઈએ.
કઈ પાણી પૂરી ખાઓ રેગ્યુલર કે બધી અલગ અલગ પાણી વાળી?
બધ જે ગમે હવે બધાને હવે બધા ભેગા જઈએ એટલે બધાનું રાખવું પડે ને માન. કે ક્યાં ગમે છે બધાને?
મારી દીકરીને તો. પેના ઢોકળા બહુ પસંદ છે બજાર ના.
હા, એ લાઈવ ઢોકળા ભી બહુ સારા બને છે, તમે બનાવો છો ને લાઈવ ઢોકળા? ઢોકળા એ બી બહુ સારા હતા, પેલા દિવસે મેં ખાધા તા.
હમ, હમ, હ, ઢોકળા અને બીજું પાઉભાજી મારી સરસ બને છે.
હા, તમે તો પણ હાંડવો બી બહુ સરસ બનાવ છો? તો મને તો એ બહુ જ ભાવે તમારા હાથ નું.
ચટો મીઠો, ઘર ચટો બહુ સારો હોય છે.
હ, એ. ખાટું મીઠું હોય છે ને, પછી જે ચટણી બનાવો છો ને, તમે એ બી બહુ મસ્ત હોય છે.
કઈ શટની ગમે છે, લસણની કે, પેલી કાઠિયાવાડી?
બંને બંને, મને તો બહુ જ ગમે છે, પછી એની પ્રક્રિયા શું છે? લ લસણ ની ચટણી તમે કેવી રીતના બનાવો?
લસણ ની ચટણી માં અમે જો, કાચી લસણ ની ચટણી બનાવી હોય. તો પહેલાં લસણ લઈએ ખાસું વધું. અને અમે તીખું નથી ખાતા બહુ, એટલે કાશ્મીરી લાલ મિર્ચ અને થોડુંક તીખું મરચું. અને પ્રમાણસર. અ મીઠું એ, બધું પહેલાં મિક્સરમાં વાટી લઈએ. અને એ થઈ જાય થોડુંક, એટલે થોડુંક શું તેલને પાણી નાખીને કરીએ, અને જો હા, સાંતળેલી બનાવી હોય ને. તો પછી એ રીતના બધું પીસી મિક્સરમાં. અને પછી કઢાઈમાં થોડુંક તેલ. ઘી મૂકીને, પછી સાતળી દઈએ.
હ, અચ્છા, અચ્છા, એવું.
ટાઈમ માટે રાખવી હોય તો, પછી સાંતડેલી બનાવવાની ને, એ તૈયારીમાં ખાવી હોય તો પછી. પશી એવી રીતના જ બનાવાની, કાચી લસણ ની ચટણી, લસણની. સિંગદાણાની કાઠીવાળી ચટણી, તમે મિક્સ કરો. તો બી બહુ મજા આવે એમ.
હા, એ તો. એટલે બજારમાં મળે છે ને, મિક્સ પણ લસણ ની ચટણી બજારમાં તો બહુ તીખી હોય છે.
ના, મે તો કશમીરી મિર્ચ વાપરી એને ઘૂંગઠી. તો એને સરસ બને છે.
હા, એ બધા કે છે કશ કાશમીરી મરચા થી છે ને, કલર સારો આવે ને, એટલું બધું તીખું બી ના લાગે.
એટલે આપડે તો શું ઘરનું હોય, એટલે સાત્વિક જ બજાર વાળા તો જો કે એ. માં અમુક જગ્યાએ કો વધારવા માટે, પ્રમાણ વધારવા માટે. ટામેટો નાખતા હોય છે, યા તો પછી બીટ ન બીટ નો પાવડર નાખતા હોય છે.
અચ્છા, એવું હોય છે. બરાબર, બરાબર.
અને અત્યાર તો તો ચોમાસા જેવું છે, એટલે હેડવો ખાવાની બહુ જ મજા આવે, ગરમ-ગરમ. અને મમ્મી મકાઈ આઈ ગઈ છે ને, એટલે તમે. અમેરિકન મકાઈ નાખો કે, પછી ડાયરેક્ટ પેલી સાદી. કાઈ આવે છે ને, દેશી ડોળા. એ છીણીને એનો હાંડવો બનાવો તો બી તમારે મજા આવી જાય.
અચ્છા અચ્છા એવુ
રવિવારે તો અમારે એવી ઈચ્છા છે કે અ મકાઇ ના ભજીયા જ બનાવીશું.
હા
ગરમ - ગરમ ભજીયા ચા જોડે શું સરસ મજા આવે સાંજના નાસ્તામાં.
હવ હવ બહુ જ મજા આવે
હમ્મ હમ્મ
બીજું તમે જમી લીધું ચા બા પીધી
અ ચા અમે નથી પીતા સાંજે આટલા દિવસ તો ગરમીનો મહોલ હતો એટલે ઠંડાઈ બનાઈ હતી તો એ પીતા હતા. હવે આ ચાની થોડોક વરસાદ જામેં તો મજા આવે પીવાની ને બાકી સાંજે ચા નથી પીતા
હા એ તો માને વચ્ચે તમે કીધું તું ને કે તમે ચા છોડી દીધી છે. બરાબર ધ્યાન ઈ નમણા
હમ્મ હમ્મ હમ્મ
હ બીજું તમારે જવાય દીકરી માંજામાં
હાજમારી દીકરી મજામાં છે કદાચ જવાનું થશે એકાદ બે દિવસમાં તો હાઈવે સુધી તો બોલાવીશું એમને મળવા માટે
અચ્છા અચ્છા બરાબર બરાબર હા એ તો હવે એવું જ ને એમની જોડે ભી હમણાં થોડીક વાર પેલા જ વાત થઈ મારી
હમ્મ હમ્મ હમ્મ
કેતા હતા કે હવે આજે કઈ ખાસય નું પ્રોગ્રામ છે ત્યાં જવાનું વિચાર છે એવું કેતા હતા
સેનો પ્રોગ્રામ છે
હાસ્ય નો પ્રોગ્રામ છે
હમ્મ હમ્મ હમ્મ
હા એવું કઈક કેહેતા હતા લાફિંગ બીટ્સ કરીને છે તો ત્યાં રાજા સ્ક્વેર આગળ છે આઠ થી દસ નું પ્રોગ્રામ છે એવું કે તે લા
હા હા હા હા હા
હા એટલે જવાના છે એવું કેતા હતા કેતા મામા સસરા નું ને દીકરીનું જમવાનું ત્યાં છે પછી જઈ શુ ટાઈમ સમય મળ્યો હતો
હમ્મ હમ્મ હમ્મ
હા
બીજું તમે ફરાળમાં શું અનાવ્યું આજે એકાદસી હતી તો
ફરાળ માં અને સાબુદાણાની પેલી ખીચડી અને આપડે રોટલો પેલું આવે છે ને રોટ
ગજીયાનો
હા રાજગીરાનો લોટ હા અને કડી રાજગ્રા ની
હ હ હ
હ
અને ફરાળી પેટીસ કોઈ દિવસ ટ્રાય કરી છે ફરાળી પેટીસ કે બફવાળા
હા ફરાળી પેટે મમ્મી કેતા હતા કે આજે રાત્રે બનાવાના છે. એટલે અમે લોકો. કો એ જોતા ત સાબુદાણા પલાળ્યા અને બટાકા વા વા માટે હવે થોડીક વાર માં મૂકશે મમ્મી હમણાં બસ ચા નાસ્તો કરીને જ ઊભા થયા હતા. તો તમે કીધું ફોન કરીએ ને આ કાર્ય પૂરું કરીએ.
હા હા હમ એટલે આમાં તમે સાબુદાણા પલાળવાનું જો અગર ભૂલી જાઓ તો આપ આપણે સાબુદાણાને છે ને પુરેપરા તાવડીમાં શેકી દેવાના.
અચ્છા અચ્છા એ
તે તમે કોરા સાબુદાણા શેકી અને મિક્સરમાં એને પીસી દો ને અને પછી બટાકાને હાથ નહીં લગાવવાનો. હા પાઉભાજીનું આવે છે ને પેલું આપણે. એનાથી અથવા તો વાટકીથી પવા બટેકા દબવી દેવાના પછી પછી અંદર શાળા મરી અને મીઠું અને ખાંડ નાખવાની આદુ મરચાંની પેસ્ટ એ તમે નાખો અને પછી આ પા સાબુદાણાનો જે પાવડર બનાવ્યો ને તમે મિક્સરમાં પીસી ને એ નાખો એટલે તમારે શું સરસ બંધારણ થઈ જાય અને પછી તમે નોનસ્ટિક એના તવા મેને ઉલટ પલટ કરીને સેકી દો. ગોળચટ્ટું ખાતા હોય તો થોડીક ખાંડને લીંબુ નાખી દેવાનું.
અચ્છા
સિંગદાણાનો ભૂકો નાખવાનો.
હા.
અને એની જોડે તમે તમારે ચટણી બનાવી દેવાની સિંગદાણાની આદુ ને મરચા નાખી સિંગ દાણા ને થોડાક અ ધાણા કોથમીર કોથમીરને નાખીને લીંબુને ખાંડ નાખીને. અથવા તમારે દહી ની ચટણી બનાવી દેવાની દહી આવે છે ને. અશ.
પણ આ કેટલી બધી મોંઘી થઈ ગઈ છે બધી સબ્જીઓ તો.
હમ સાક
કાલે જ અમે બજાર ગયા ત તો શાકભાજી બહુ મોંઘી થઇ ગઈ છે.
હમ હમ હમ.
હમ.
શાકભાજીમાં શું લઈ આવ્યા કાલે.
શાકભાજીમાં ધા આપડે. કોથમીર ને પછી પેલી ચોળી આવે છે ને હમણાં ખાવાની ખાસ.
હા હા હા હા હા દાણાાવાળી ચોરી.
હા દાણા વાળી ચોરી ટામેટા અને બટાકા ડુંગળી ને બધું લઈ આયા.
હમ હમ હમ હમ.
અમારે ત્યાં મોટું માર્ગ કે છે સાપ નું ત્યાં ગયો હતો.
હમ હમ હ લસણ એ મોઘુ. છે પચાસનું અઢીસો છે. અને ડુંગળી બી મોંઘી થઈ ગઈ છે ચાલીસ રૂપિયે ટામેટા એંસીી રૂપિયે. અને તમે જુઓ તો પાલકની ભાજી બી એસી આપીએ એ બાધું અમારે ઘર આગળ બી લારીવાળા બેન આવે છે ને તો બધું જ શાક મોઘું તમે જે બે આટલું બધું મોંઘું તો કે ઉપર જ એટલું મોંઘું છે તો પછી અમારે તો તોલી ને આપવાનું બધાને નમતું આપીએ કોઈ બી અમારે ચા માંગયે કોઈ કે બેન બે પાંદડા લીમડો આપો કોઈ કે બે પાંદડા ધાણા આપો. કે મોંઘું જ એટલું હોયને નમતું આપીએ તો પછી અમને શું પોસાય.
હા એ બી બરાબર છે.
અને આખો દિવસ અમારે બી લારી ફર લઈને ફરવાનો અમારે તો એ પૈસા બી હા બચતા હોય તો એ રીતે જ અમે વેપાર કરીએ ને
હા એ તો હવે બધાનું પોત પોતાનું જ હોય ને એને બી તો ઘરે બી તો લઈ જવાનું. હય તું બી દેહુ તો
હમમ હમમ હમમ હમમ.
હા અયા ભી આયા તા કેતા હતા શાકભાજી વાળા બેન બઉ મોંઘુ થઈ ગયું છે ઉપર થી જ મોંઘુ આવે છે.
હમમ.
હા.
બીજું કેવું છે વરસાદ તમારે ત્યાં?
વરસાદ તો અત્યારે અહી તો બો જ ઓછું પડ્યું છે. પણ શું આ બાજુ બો વરસાદ છે ને એટલે વરસાદ ના લીધે શાકભાજી મોંઘી થઈ ગઈ છે એવું કહેતા હતા બધા.
હમમ સુરતમાં બો વરસાદ પડે છે બધાને બહુ એટલે બહુ એટલે બહુ જ નુકસાન થયું છે. કે મોબાઈલોની દુકાનોમાં તો તમે જુઓ એ વસાવા ને કરવાનો વારો આવી ગયો છે એટલું બધું નુકસાન થયું છે. અને કાપડ વાળા ને કાપ કાપડવાળાને બી બો જ નુકસાન થયું છે બો એટલે બો જ આખા તાકાને તાકા જ પલળી ગયા છે એ એવું કે છે કે ભાઈ પાંચ કે દસ મિનિટની અંદર જ એટલું પાણી આવી ગયું કે અમે સામાન અને